હલો.
હા બોલો.
અવાજ આવે છે તમને મારો?
હ આવે છે.
હા તો કેમ છો?
હ મજામાં તમે કેમ છો?
બસ મજામાં મન થયો બહુ દિવસ થયો તમાર જોડે વાર્તાલાપ કરીએ તો લાવો કોલ કરો તમને. કે એક આમ સુંદર વિષય પર ચર્ચા કરીએ જે છે કે આપણે. જે નોર્થ ઇન્ડિયા છે એમાં જે ફરવા જઈએ તો એનું જે મુસાફરી છે. કેવું છે તેનું વાતાવરણ ખાવાનું બધું કેવું છે એના વિશે.
હ આપણે નોર્થ ઇન્ડિયામાં જઈએ તો તો આપણે ખાસ કરીને જે પહાડો છે નદીઓ છે, તે ખાસું જોવા મળતું હોય છે.
હા આમ નોર્થ ઈન્ડિયા ની વાત કરીએ ને. તો બધા પડે ને પેલા આમ ગંગા નદી છે પહાડ છે એ બધું જ યાદ આવે. તમારી વાત એકદમ સાચી છે તમે કોઈ દિવસ ગયા છો?
હું એમાં ખાસી બધી જગ્યાએ ગયો છું મસૂરી નૈનીતાલ. તે આ બધી તે જે ગંગામાં વારાણસી છે બધે એ બધી ખાસી જગ્યાએ ગયો છું.
ઓહો. હા એ બધી જગ્યાએ તો આમ ફરવા માટે તો એટલી સુંદર છે કે આમ ના પૂછે વાત.
હને આપણને અહીં આપણે બરફ જોવું હોય આપણે અહીંયા ઈન્ડિયામાં. તો તો આપણે ખાસ કરીને આપણને નોર્થમાં જ દેખાતો મળતો.
હા એ તો છે ને એમની રહેણી કરણી બોલવાનું ઉઠવાનું ખાવાનું બધું જુદું આમ જોવા જઈ ને તો નોર્થ ઇન્ડિયા નું તો. પણ આમ એની ખાસિયત જ અલગ છે આમ કહીએ ને. કે ત્યાંના લોકોને ખાવાનો પણ બહુ રસ હોય એવો મેં સાંભળ્યું છે.
હા આપણે ત્યાં આપણું કોક હારી જગ્યા જોઈએ ફરવાની તો આપણે જે હિમાચલ પ્રદેશ છે. ત્યાં શિમલા આયું મનાલી આયું, એ બધી જગ્યાઓ એ બધી તા ખાસ્સા લોકો જતા હોય છે.
હા એજ. અને આમ ટ્રેકિંગ માટે બી બધા બહુ જાય ખબર આમ અત્યારે તો. વિન્ટર ને મોનસૂન સમર ની વચ્ચેનો ટાઈમ હોય ને. ત્યારે બધા એ બધી બાજુ ટ્રેકિંગ માટે બહુ જાય કારણ કે બધા જે ફ્રેન્ડસ ગ્રુપ હોય છે નાના નાના લોકો હોય છે ટ્રેકિંગ માટે જો હોય તો એ બધી બાજુ. ટુર માટે જાય છે ને.
હ હ અમાર ખાસા બધા ટ્રેક હોય છે ચંત્રશિલા ટ્રેક હોય પછી વેલીયુ ઓફ ગાર્ડન્સ છે બધા ખાસા ટ્રેક હોય બધાને જેમ જવું હોય એમ જોવે કોઈકને જે બરફવાળા રસ્તાઓ જોવા હોય તો એ પ્રમાણ જતા હોય એમાં એ ટ્રેકમાં પાછા અલગ અલગ હોય કે કોઈક નવું નવું ચાલુ કરતું હોય તો એ થોડાક ઈસી ટ્રેક પર જતા હોય અને અમુક તો એટલા અઘરા હોય કે આપણે એના માટે ખાસ પ્રોફેશનલ ટ્રેનિંગ લેવી પણ હોડતી હોય છે.
હા પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું છે કે બરફ પણ અત્યારે એટલો દેખાતો નથી. બધું પીઘડવા માંડ્યું છે ને
હમ્મ સાચી વાત છે તમારી
એજ તો પણ ત્યાં ફરવા જવાની તો વાત જુદી અને આમ કોઈ ચારધામ માટે જતો હોય ને તો પણ ત્યાંથી જ બધા જાય છે ને
હા ત્યાં આપણે જે હમણા ધર્મ રિલેટેડ બધું છે એ પણ ખાસી બધી જગ્યા હોતી હોય છે.
હા ત્યાં હરિદ્વાર ને બધે બહુ આમ સુકૂન વાળી જગ્યા છે બધી ત્યા
હા આપણે હરિદ્વાર છે ઋષિકેશ છે. ત્યાં બધું જે આ ગંગા આરતીને એનું બધું જે ચાલતુંય એ ઋષિકેશ્ને તો આપણે જે યોગા કેમ્પ કહીએ છે આખા વલ્ડનું
હા એ તો છે જ અને ત્યાં અલગ જ છે કે ત્યાં એ ધરતી પર પગ મૂકે ને તો આપણને અલગ જ આમ સુકુન મળે આમ અહેસાસ થાય એમ કે કે અહિયાં કશું ખાસ છે એ
હા આપણે ખાસી એવી જગ્યાએ છે આપણે ત્યાં એ બધી જગ્યાએ આપણે જે અ પહાડોથી આપણે જે પેરાગ્લાઇડિંગ હોતી હોય કે બંજી જમ્પિંગ થતી હોય ને આપણે શીમ આમ છે ઋષિકેશ છે ત્યાં બધું તો રિવર રાફ્ટિંગનો પણ બધા ખૂબ આનંદ લેતા હોતા હોય છે.
હા એ તો જ હઓ વોટર સ્પોર્ટ્સ નો ત્યાં બહુ છે રિવર રાફ્ટ ટીંગનુ મેં પણ બઉં સાંભળયુ છે અને ત્યાં બધા રિવર રાફ્ટિંગ કરીને ટેન્ટસ બી હોય છે ને જ્યાં બધા થી રેવાય એવું પણ હોય છે ને બધી જુદી જુદી જગ્યાઓ એ
હા રિવર રાફ્ટિંગ તો હોતું જ હોય છે જે આપણે ભારતનું સૌથી મોટું જે બંજી જમ્પિંગનું છે. તે પણ આપણે ઋષિકેશમાં જ આયું છે.
હા કારણ કે ત્યાં પહાડો ને નદીઓ વધારે એટલે એ બાજુ જ આવે ને વધારે અને આમ જગ્યા બહુ આમ ખુબ સુંદર છે કે આમ ત્યાં શાંતિ થી બેસવાની પણ એટલી મજા આવે ત્યાં રહેવાની પણ એટલી મજા આવે આમ પીસફુલ જગ્યા છે એકદમ
હા એના જોડે જોડે ઘણા લોકો છે તે પહાડોને ત્યાં રસ્તા હોતા હોય છે તો લોકોને જે રોડ ટ્રીપ હોતી હોય બાઈક થી એ પણ મારવાની બહુગ ગમતી હોતી હોય છે.
હા એ તો છે જ ત્યાં બધા બહુ બધા લોકો બાઈક ટ્રીપ જાય અને ત્યાં અમૃતસરમાં પણ પેલું છે જ ને જ્યાં આપડા જવાય
ક્યાં જવાય
અ ત્યાંનું ગુરુદ્વારા ને બધે જે હા ગોલ્ડન ટેમ્પલ ના બધે એ તો કેટલું સુંદર છે આમ અદ્ભુત છે.
હા ત્યાં આપણને જે આપડ વાઘ બોર્ડર છે પણ એના ઉપ જે સેરેમની થતી હોય, એ પણ આપણને જોવા મળતી હોય છે ત્યાં તો અમૃતસર બાજુ.
હ એ તો ત્યાં જોવા મળે જ છે ને. અને આમ ત્યાંનું ખાવાની રીતે જોયું ને તો પણ પંજાબ ન ખાવાનું એટલું સરસ હોઈ.
હા ત્યાં બોવામ મજા આવે એવું ખાવાનું હોય છે ત્યાંનું પંજાબી જે સરસોનું શાક હોય ને જે બધું હોય. એ ખાવાની મજા આવતી હોય છે.
એ તો છે લોકો આ સરસો નું શાક ને મકીની રોટી ખાય. એ તેટલું સરશે ને ત્યાંની લસ્સી તખા મોટા મોટા ગ્લાસ ભરીને લસ્સી આપેલો કે આપણને. અને ચૂરચોર નાન હોય જેની અંદર આમ એકદમ ઘી હોય. અને એટલો ટેસ્ટી લાગે ને ત્યાંનું. ખાવાનું તો આમ વાત જ ના થાય આપડે એ ખાવાનું જ ના મળે કશ.
હ. એમાં આપણે જે આપણે દિલ્હીમાં વાત કરીએ તો જે આપણું, તાજમહેલ છે જે આપણા અજુબાઓમાંથી એક છે એ પણ આપણે નોર્થ ઇન્ડિયામાં જ આવું.
હા એ તો છે જ. કે એ કેટલું આમ સાત અજુબામાંથી એક છે ને જોવા જેવું છે કે. એના આજુબાજુ જે પેલું રિવર બેંક પણ છે ત્યાં જોવા જેવું અને ત્યાં તાજમહલ પોતે જ એટલું સુંદર છે.
હા એને આપણે એ જોડે જોડે કાઢા હતા. છે એ પણ એવું બનાવવાનું ટ્રાય કરેલું તમને ખબર હોય તો, પણ જે બની ન દૂર રહ્યું.
હા મેં એવી વાર્તા સાંભળી છે બધી, અને ત્યાં આપણેેને બીજા બધા ટૂમ્સ બી છે જને જવા જેવા. હ
હા દિલ્હીમાં તો બીજું જ આપણું રેડ ફોર્ટ છે, કુતુબ મિનાર છે ઇન્ડિયા ગેટ. છે લોટસ ટેમ્પલ છે એવી ખાસી બધી જગ્યાઓ છે.
હા દિલ્હી ની તો વાત થાય નને દિલ્હી માં ફરવાનું તો બહુ છે એમને એમ થોડીને કેપ ઇડિયાનું.
હા હા અને પછી આપણે બીજું જો જોઈએ તો આપણે. શું કહેવાયને ધર્મશાળા છે ને ત્યાં પણ આપ આપણે ખાસ છે અને તેનો તો જે ક્રિકેટ સ્ટેડિયમ છે. એ તો બાપા ત્યાં મેચ જોવાની જ મજા આવી જાય.
હા ત્યાં મેચ કરતા વધારે તો વ્યુ જોવાની મજા આવે કેમ ત્યાં બેસીને આજુબાજુ બધે પહાડો ની વચ્ચે. આમ મતલબ કે એ વ્યુ જ એમ એક જુદો જ એક્સપિરિયન્સ છે વસ્તુનો. કે આપણે ક્રિકેટ તો જોતા જ ના હોય ત્યા વ્યવ નો વધારે ઇમ્પોર્ટન્સ હોય ને એવું લાગે.
હં ત્યાં આપણે બીજી ત્યાં છે ત્યાં વહેતા તો નવું રામ મંદિર બન્યું છે ત્યાં બહુ લોકો જતા હોતા હોય છે દર્શન કરવા.
હા એ તો છે બધા ત્યાં બી દર્શન કરવા જતા હોય છે. પછી બધે ગોકુલ મથુરા એ બધી બી જાય છે ને બધા.
હા, આપણે બીજું જોઈએ તો જે આપણે સ્પીતિ વેલી છે. એ પણ આમ ઘણું જે ત્યાંનું જે ઠંડા અહ ડેઝર્ટ હોતા હોય છે જે તેનું જેમાં લેન્ડસ્કેપ્સ ને બધું હોતું હોય છે એ તો બધું જોવા જેવું હોય.
હા અને લેહ લદ્દાખ ની વાત કરીએ ને તો એ પણ આપણે નોર્થ ઇન્ડિયાનમાં તો બહુ ફેમસ છે. ત્યાં ચંદ્રતાલ લેક ને બધું કેટલું ફેમસ છે.
હા ને આપણે જે સોનમર્ગ કહીએ એમાં ત્યાં જે ગ્લેશિયર્સ હોય ને જે આમ બરફથી ઢંકાયેલા પહાડો હોય ને ત્યાં ખાસ આપણે કેમ્પ પિંગ કરવા જઈએને તો મજા આવતી હોય છે.
હા એ તો તમારી વાત એકદમ સાચી અને કેમ્પિંગ કરવાની તો આમ જોવા જઈએ ને તો નોર્થ ઇન્ડિયામાં બહુ બધું છે અને આપણેે આમ કાશ્મીર ની વાત કરીએ જમ્મુ કાશ્મીર પણ એટલું જ સુંદર છે કે આમ એની સુંદરતા તો એટલી બધી અદભુત છે કારણ કે અહ ત્યાં બહુ આમ જુદું જ જોવા મળે આપણને.
હા ત્યાં આપડે જે સ્કીં કરતા હોઈએ. જે બરફ પર બીજી બધી એક્ટિવિટી હોય એ પણ ખાસી એવી થતી હોય છે.
હ એ તો છે ને ત્યાં દર વર્ષ બરફ પણ એટલો પડતો જ હોય છે. અને ત્યાં ઘુમવા માટે આમ બધું ફરવા માટે પણ બહુ બધા સ્પોટ્સ છે એવું કેવાય ને. તો પણ ચાલે.
હા ત્યાં તો આ જે અમ આકાશ એટલું છોખ્ખું હોય છે ને કે ત્યાં આપણેે કેટલા ઈ લોકો કેમ્પ લગ ગાઈ ને રાત્રે આમ તારાઓ જોવા બેસતા હોતા હોય છે. એ અલગ જ નજારો હોતો હોય છે.
હા એ તો છે એમ તમે વાત કરીને સ્પીટી વેલીની એમ જ સ્પીટી વેલી એ કોઈ એમ બેસીને ઉપર તારા જોય ને તમ પોલ્યુશન જ ના દેખાય એમ એવું લાગે કે એકદમ પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટમાં એટલું આમ ચોખ્ખી હવા હોય. ત્યાં આગળ અને જોવાનો પણ બહુ ખુબ આનંદ આવવી જગ્યાએ.
હ હ આટલી બધી તો ખાસી જગ્યાઓ છે. અને ત્યાં તો આપણે જ્યાં અલગ અલગ આપડે ઉપર જઈએ તો બધું દેખાઈ જાય છે આપણને પહાડ દેખાય જાય નદી દેખાય જાય. અડધથી જ ધાર્મિક જગ્યાઓ દેખાઈ જાય એનું બહુ બધી જગ્યાઓ છે જોવા આપડે.
હમ હા એ તો છે આમ જોવા જઈએને તો તો બઉ જ બધા ને તેની ખાણી પીણી તો મેઈન આપડા ના ભૂલાય જાય ત ફરવા જઈએ ને. તો ખાવા તો જોવું જ પડે એ તો વસ્તુ છે કે આપણે કશે ફરવા જઈએ તો ત્યાંનું આપડે કલ્ચર પૂરતો ખઈએ જ તો આપણને આઈડિયા આવે કે એ જગ્યા કેવી છે ત્યાંના લોકા કેવા છે એટલે એ તો કરવું જ જોઈએ.
હા આપણે ત્યાં બધા હિલ સ્ટેશનો હોય છે ત્યાં તો લોકા આ જતા જ હોય છે કે થોડાક થોડાક ટાઈમે જે આરામ કરવો હોય એટલે હિલ સ્ટેશનોએ જેવું બધુ પડે છે ત્યાં જતા રહેતા હોય.
હ અ એવું જ હોય છે હ સાચે કે થોડા દિવસ થાય ને એ નજીક હોય. તો તો કોઈ બી હિલ સ્ટેશન આપડા થી એવું જતું રેવાયને આમ સારું પણ જાય અને આના પર તો આપડે જો તો નોર્થ ઇન્ડિયા ની વાત કરીએ ને તો તો પતશે જ નહીં પણ મન તમારે જો વાત વાત કરવામાં ખૂબ આનંદ આવ્યો આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું.
કહું
ઠીક બ